હલો.
હલો.
હલો.
હા, બસ મજામાં. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેવી ચાલે તૈયારી તહેવારોની?
બસ જુઓ બસ આ ચાલ જ છે તહેવારો તો બધા રથયાત્રા પછી. બધા તહેવારો ચાલુ જ થવાના. શ્રાવણ મહિનો આવશે, રક્ષાબંધન આવશે પછી
હા સાચી વાત છે. હા એ તો એક પછી એક તહેવાર ચાલુ જ રહેશે. મને તો હોળી માં બ‌ઉ મજા આવે.
હા હોળી માં ખરેખર બહુ મજા આવે. હોળીમાં દૂરેટી રમવાની તો બહુ જ મજા આવે! એમ.
હા બધા આવે બધાને કલર લગાવાનો એ
હહહહ
એમાં આ વખતે અમારે તો ઓલું બેબીને પહેલું વરસ છે એટલે એમના મામાને બધા આવે બધું લ‌ઈને હોળીના દર્શન કરાવે આગલા દિવસે હોલિકા દહનમાં.
આહા! અમારે સરસ અહિયાં હોડી હઅ. અમારામાં એવું ક‌ં‌ઈના હોય ખાલી હોળી રમીએ અમે બધા પછી નેવા નવા પયણેલા હોયને મેરેજ કરેલા હોય ન્યુ મેરિડ હોય એ લોકોને તો બહુ જ કલર કરે એમ બો રમાળે એ લોકોને હોળી. એવું બધું બહુ હોય અમારેં અહીયાં.
હા અમારે બી એવું હોય પણ અમારે કેવુ કે છોકરું હોયને તો એક વરષનું થાય ને પેલું વરષ હોય અને આવી રીતે હોળી આવેને તો મામા આવે કપડા, હાયડો ખજૂર લઈને મામા આવે.
હા.
અને પછી છી મામા એને કપડાને જે લાયા હોયને પહેરાઈને હાયડાનો હાર પહેરાઈને અને એને પ્રદક્ષિણા કરાવે હોળીની. પછી મોર પીવડાવે. પેલું મોર પીવડાવે એવું કહીએ ને લીમડાનું.
હા હા હા.. હા હા
એવું હોય અમારે તો પહેલી હોળીમાં
હા હા
હમ્મ એટલે આ વખતે તો અમારે એવું છે એને પેહલું વરસ છે એટલે અમારે બધા આવશે.
અહ હા. એટલે તો તહેવાર જેવું લાગે કે ના કે ચલો બહુ આમ મજા આવે બધા ભેગા થાય એટલે.
હા બધા ભેગા થાય એટલે કેવું લાગે.
હા હ બરાબર અને ધૂરે ધૂરેટીના દિવસે બી અમે તો હોળી દાળ લાડુ બનાવીએ તમારે એ જ બનાવે કે બીજું કે
હા અમારે બી લાડુ, શાક પર બટેકાનું શાક પુરી લાડુ દાળભાત રાત્રે બને અને આખો દિવસ ઉપવાસ હોય.
હોય હા પણ ઉપવાસમાં એવું હોય કે ધાણી ને ખજૂર જ ખાવાનું. બીજું કશું
હા ધાણી, ખજૂર અને પેલો હાઈડો આવેને
હા અમારે મેં અમાર એવું જ હોય અને સાંજે જ જમવાનું હોય હોળી ભગની હોળી માતાની પૂજા કરીને પછી આઈને બધા સાથે જ જમવામે બેસી અમે ફેમિલી છેને બધા અમે આઈએ ને ઓળી ના દિવસ તમે એક બીજા ને રાહ જોોએ પણ બધા આવે ને એટલે સાથે જમવા બેસ ઓળી ના દિવસે તો
હા અમારે બી બસ એક્ઝે્ટ તેવું જ હોય બધા જોડે જમવા બેસે રા તવી તે હોળી આવીઈ ને
અને હોળી પહેલા અમે લોકો થોડી ઘઉં ની સીવો બનાવીએ કે ધૂરેટી ના દિવસે ગળી સેવ બનાવીએ અમે લોકો પછી ઘઉંના લોટની બનતી હોય એ બાફીન બનાવાની ફડી ના દિવસ થી એવું બને અને આવડી ના દિવસ લાડવો બને એ બસ એટલી બધા કરરે અમારા
બરોબર ના અમાર તો એવું ના હોયું ઘઉં ની સે વાળું તો મેં પેલી વાર સાંભળ્યું
ના એવું હોય અમારે તો અહીંયા એવું કરે બધા કે બીજા દિવસે સ એવું બાપે ઘ બનાવે ઘુમની સ એવું હોય એ બાફઇં જેે બના થોડી બનાઈએ સ એવું હોય ઓડીવું હોય આપ પછી કોઈ કોઈની ઈચ્છા કોઈ બોગવાળયું ના ભાવતું હોય તો પછી આગલા દિવસ લાડુ ખાધતા હોય તો પછી ના બી બનાવે પણ મોસ્ટલી મોાકી બધા બનાવે છે હોળડી દૂે
હા એ વાત સાચી કે હા એ સ્વીટ જેવું હોય એટલે બધા બનાવે મી થઈ જ અમારે આ બાજુ તો એવું કઈ ના બનાવે ખાલી આગલા દિવસે લાડુ બનાવે
હમ
લાડુ બનાવેટું
અને ધૂળેટી ના દિવસે તમારે બધાને રંગવા જાવ એકબીજાના ઘરે જતા હશે હેન કલર કરવા સગા સૂતી ને
બધાના ઘરે અને અમારે તો કેવું છે મોટું છે નીચે ટાંકી છે ને ચોક છે એટલે આ બધા અમારે ઘરે જાય જાય
હમ એટલે બહુ મજા આવે ખુલ્લું મજા આવે અમારે બધું જોવું હ અમારે બધું બહુ મોટું ફેમિલી છે પેલું ફ્રેન્ડ સર્કલ જ છે બહુ જ મોટું બધા એટલે એકબીજાના ઘરે બધા કલર કરવા જાય પછી એક ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસ માં અમે બધા એક સાથે ત્યાં નહવા જઈએ મજા આવે પછી એમના ત્યાં જ બધા ભેગા થી મસ્ત સાંજે ખીચડી કડીનો પ્રોગ્રામ જ રાખ્યા બધા બધા ભેગા થઈને બનાવીએ અને ખાઈએ બધા ભેગા થઈને અમારે ત્યાં બહુ એવી રીતે મજા આવે અહીં આગાળે
હા એવી બી બહુ મજા આવે એ બાને બધા ભેગા ભી થાય આવું બને ખવાઈ બી ખરું
હમ મજામાં મજાક મા ફ્રી માઇલ ના હોય ને એટલે મજા આવે એમ કોઈને એવું કોઈ ખોટું ના લગે કે ચલો આમ તેમમ અને બધાને એવું નહિ કે ચલો મારી ઘેર કે અના ઘેર બધા એક જ જગ્યાએ ભેગા થાય વસ્તુ છે એવું નહી અને બધું. એક જગ્યાએ સાંજે બનાવવાનું જમવાનું બધાને સાથે જ એવું હોય.
હા એ વસ્તુ સારી થાય જલે કોઈનેવ ના થાય મારા ઘરે રાખી
હમ એકજ જગ્યાએ અને પૈસા નુ બી એવું નઈ કે ચલો ઉઘરાવાનું ચલો ઘેરજ કરવાનું છે અમાર બધાને એવી રીતે બહુ એવી રીતે એમ કોઈ નહી રીતે એટલે હોળી ધૂળેટીમાં તો આમ બહુ મજા આવે બધા ધૂળેટી તો રાહ જોતા હોય છોકરાઓ તો અમારા બાપા સવારે આમ ના ઉઠે સ્કૂલ જવાનું હોય ત્યારે પણ દુરે ઉઠી જશે ને, ફુગ્ગા લઈ આવશે, કેટલા બધી જાતના ફુગ્ગા લઈ આવશે. અને બધા ત્રણ-ચાર માં પાછા. અમારા દીયરના જેઠના બધા છોકરાઓ બધા નાના-નાના ભેગા. થઈ જશે ને, પછી ફુગ્ગા મોટા-મોટા ફૂલાવશે પાણી ભરા ભરાઇ ને એકબીજામાં નાખશે એવું કરશે. એટલે છોકરાઓને તો એટલી બધી મજા આવેને, ધૂળેટીના દિવસે સવારમાં આમ ના ઉઠે. પણ ધૂળેટીના દિવસે રમવા લીધે તો કયારનાય ઉઠી જાય છોકરાઓ.
હાવ સાચી વાત છે. પછી પિચકારીઓ બી અત્યારે તો કેટલી વેરાયટી ની આવે.
હા હા બોલ પિચકારીઓ મોંઘી કેટલી બધી હોય છે સસ. તે તો સરખી ચાલતી જ ના હોતી હોય. અને મોંઘી પેલી બંધુક વાળી પીચ. ત્યારે પાછી લટકાવાની પિચકારીઓ ને એવી બધી પાછી મોંઘી-મોંઘી પિચકારીઓ લાવવાની. છોકરાઓ ને
આમને સ્કૂલે બેગ લટકાવીને જવાનું હોય તો જોર આવે. અને આટલી મોટી બાલ્ટી ભરેલી..
તક ના હોય, ને તો એ કે ના અમારે આવી જ પિચકારી લેવાની, એમ જીત કરીને લેવડાવે છે. છોકરાઓ પીચકારી મોટી-મોટી તો.
પણ ખાલી નામની પિચકારી હોય ગમે તેટલી એવી મોંઘી લઈએ. પણ, એ તો એક દિવસ માં નવરી.
નવરી થઈ જાય બધી. બધી પેલી પ્લાસ્ટિક ની હોય છે, ને કે એટલી બધી સારી નઈ રહેતી. એ તૈયારીમાં જ બહુ ખરાબ થઈ જાય છે પીચકારીઓ તો. એક જ વરસ છે ને બીજુ વ.. માં કામ જ ના લાગે.
સાચી વાત છે.
અને અમુક લોકો તો, બપ્પા એવા બધા કલરો પાક્કા લઈ-લઈ ને આવે ને, તો બપ્પા ગમે એટલું ઘસુ તો કલર જ ના જાય, ને એવું
ના જાય, હા. અને અમુક તો ઇન્ફેક્શન એલર્જી ભી થઇ જાય કોક વારતા હીરા.. કણીને એવું લઈને આવે, ટ્યુબ કલર, ને કેટલા બધા આવે.
પહેલાના લોકો બધા ગુલાલ થી જે રમતા હતા, ને એ બહુ સરસ હતું એમ. ગુલાલ થી જે રમતા હતા, ને એ બહુ સરસ હતું. કે તરત જ જતો રહે. અને અત્યારે તો બાપ્પા કલરો જેવા ઇ.. ઇન્ફેક્શન થઈ જાય. જીણી-જીણી ફોલિયો થઈ જાય. અત્યારે તો બધું બહુ એવું.
બહુ જ. અમે તો ગુલાલ થી જ રમીએ.
હમ અમારે તો બધા અલગ-અલગ જાતના છોકરાઓ લાવ્યા હોય ને કલર એટલે એકબીજા નો કલર એક. કઈક રંગી કડી એ. હેડો કેશે એમ. એકબીજાને હેરાન કરવા માટે પણ માથામાં નાખી દે છ ધો-ધો કરે કેશે. નીકળવ ઘેગ
ઈરા ઘણી નાખી તો ત પાણી નાખે તોય..
હ પૂર જ નીકરેે. એવી રીતે બધા કલરો અલગ-અલગ લાવતા હોય, બધા ત અહીંથી.
હા.. આ. પણ બહુ મજા આવે, એ દિવસે તમે બધાને એકબીજા ને આપડ.. એને રંગ હોય, એને રંગી ના..
રંગીજ કડવાના બધાને. બહુ મજા આવે, ભલે ગમે..
હ
આપડે ગમે તે જોડે બોલતા ના હોય, ઝઘડો થયેલો હોય પણ, એ દિવસે તો બધું ભૂલવી દઈએ, ને બધા એક બીજા સાથે.. સરસ. આમ મજાક મસ્તી થી બધા રમીએ હોળી-ધુરેટી.
હા.. આ.. એકદમ સાચી વાત.
હમ...
અને આમ શું સ્કૂલો માં રજા હોય, પછી આવી તે નોકરીમાં એક દિવસ રજા.. હોય, એટલે બધા ને એક મળી જાય એવું એટમોસફિયર, કે બધા એક સાથે ભેગા થઇ.. થઈ આપકે એક દિવસ..
પ દ અમારે મારવાડી માં બધા આજુબાજુ બધા રતા હોય ને એ લોકો એ લોકો તો ઢોલકા નગારા વગાડે સાંજે અને જે છોકરાઓ જન્મ્યા હોય ને એ લોકોને ત્યાં ઓળીએ લઈ જાય અને ત્યાં ફેરા ફરવા ને એવું બધું કરે અહીંયા આગળ એવી રીતે
ઓહ હબબ
મારવાડી માં બધા એ લોકો આમ તહેવાર એ લોકોને તો બહુ જ મોટું તહેવાય નવી બહુ આવ હોય ને કા વગાડે વગાડે ને પછી પેલું ના નચાવે એ બહ બી ના છે હસબન્ડ બી ના છે એમ એવી રીતે બધા જોવાનીવી જવે આપણ તો મન જ કે હા ઓળ ડુરેેલી લોકોક તો આજ કરે છે એવું લાગે એ લોકોને નવા નવા નવા છોકરાઓ હોય ને આલા હોય એટલે લોકોને તો બહુ જ એવું કરે એમ
વાત છે હા એટલે કેજ છે ને કે રાજસ્થાનમાં તો મહિનો હોળી ચાલે
આપણે વૃંદાવનમાં કેવી થતી હશે હોળી એ પણ વિચાર વિચાર કરો વૃંદાવન ની ધૂરે રોળ તો આમ ખરેખર જોવા જવી ના એક વખત તો વૃંદાવન જૈને તો આપડે ધૂરેટીમાં તો રમવું જ જોઈએ એવું થાય કે કૃષ્ણ ભગવાન ના ધામ છેને આપુેટી ના રમવી
હા એ વાત સાચી ત્યાં બી જ હોવું જોઈએ આન પણ એ ટાઈમે બહુ ભીડ હશે તો
ભીડ તો હોય પણ કે એટલી બધી આમ ભીડ તો એમાં હવે તો કોઈ પણ ધાર્મિક સ્થળોમાં એવું નહી રહ્યું કે ચલો ના હોય ભીડ એ વખત વધારે હોય પણ તેનું મહત્વ જ બહુ વધારે છે તથી જ ચાલુ થઈ ને ધૂરેટી હોળી ધૂરેટી ભગવાને એ તો બધું ચાલુ કરી દીધું રમવાનુંુે તો કૃષ્ણ ભગવાન હમે તો ખરેખર જો હોવું જ જોઈએ એમ બહુ મજા મજા આવે આમ ખરેખર તુરેેટી ત્યાં રમવાની તો
ના ના સાચી વાત છે કઈ નઈ ઈચ્છા
એક વખત તો જવું જ છે ધૂળેટીમાં ત્યાં વૃંદાવન ધામમાં એમ. અને છે કે મમ્મી ના કે ધૂળેટીમાં તો આપડે એક વખત વૃંદાવન તો જઈશું જ એમ કે છે.
ના ના સાચી વાત છે જઈએવાાઈ
બહુ જ છે ધૂળેટી માંથી બહુ સ્પેશિયલ વૃંદાવન હરે પણ ઊંદા એટલ બીજ ક્યાંય નહી વૃંદાવન ખાલી અઠવાિયું રહેવાનું હોય ને તો તમારું અઠવાડયુંી ઓછું પડે એટલું ફાાઈન છે વૃંદાવન ધામ
હા સાચી વાત છે
અને ત્યાંથી તો ભગવાને મસ્ત કલર ધુરેટી ગુરેટી બધા રમવાનું આય ત્યાંથી તો બધ બધું તો આ બધું ચાલુ કર્યું રમવાનું
હા એ વાત સાચી છે.
હમ.
વાંધતો નઈ હું તમને પછી કરું થોડું કામ આયું છે. હા એ હા જય શ્રી કૃષ્ણ.